હા, બોલો જય શ્રી કૃષ્ન કેમ છો?
હા, જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમજો?
બસ મ જામા બોલો, શું ચાલે છે?
બસ કઈ નહી જોવા ઘણા ટાઈમ થી જુના ફ્રેન્ડ ને મળ્યા ન હતા તો વાત થઈ કોલ પર હવે મળવાનું કઈક વિચારી રહ્યા છે.
અચ્છા બરાબર એ તો મજા જ આવે. અ ફ્રેન્ડોને મળવાનું તો
હા એ જે આપણા ફ્રેન્ડ હોય એનાથી આપણે કઈ પણ વાત શેર કરીએને એ ફ્રેન્ડ વસ્તુ જે એવી છે કે આપડા દિલ ખુશ થઈ જાય.
હા, એ તો બરાબર કેયો. ફ્રેન્ડમાં પણ બ બધા અલગ અલગ ગ્રુપ હોય છે હવે સ્કૂલ ના ફ્રેન્ડ હોય છે આપડે જો જે મતલબ બિલ્ડિંગમાં રેતા હોય છે જે શહેરમાં રેતા હોય છે તાનુ ગ્રુપ અલગ હોય છે તો આમ એટલા બધા ફ્રેન્ડો હોય છે બધા નુ ગ્રુપ અલગ અલગ હોય છે આમ.
સાચું કીધું તમે પણ તમને શું લાગે એમ? જે સ્કૂલની ફ્રેન્ડશીપ હોય ને તે વધારે બવ મસ્ત હોય.
હા એ તો છે જે સ્કૂલ ના ફ્રેન્ડ્સ હોય તો તે સ્કૂલનું જેવું આપણું હોય છે એ લોકોનું બોન્ડિંગ જે આપણા ખાસ હોય આપણે મતલબ અ જે આમ જે આપ આપણા જે હસબેન્ડ લોકોનું હે હેસબેન્ડ લોકો જેને એ લોકોના દોસ્ જોઈ ને એ લો -કોની વાઈફ સાથે જે આપણે ફ્રેન્ડશીપ કરીએ છીએ એ પાછી અલગ હોય છે તો આમ બધાની સાથે દોસ્તી પણ આમ અ હલો
હા, હવે અવાજ આવે.
હા, બોલો એજ અ તો, એ બધી શું આપણામ વા એ બધાને આમ ફ્રેન્ડોને અલગ અલગ તરીકાથી મળવાનું એ પણ એક અલગ હોય છે.
સાચું કીધું તમે.
હમ તો જીવનમાં શું દોસ્તી તો હોવી જ જોઈએ બધા સાથે અલગ અલગ પ્રકારની અલગ અલગ બોન્ડિંગ હોય છે. આપડી
એકદમ ખરી વાત છે.
હમ્મ,
આપડે આપડે જોઈએ, કે અમુક આપડે જે વાતો શેર કરવી હોય કે, અમુક આપણો કઈ પણ મૂંઝવણ ભરેલો જે પ્રશ્ન હોય એ આપણે દોસ્તને જ બતાવી શકીએ છી. જે બધાને નથી આપણે કહી શકતા કે, આપણે ફેમલીમાં પણ અમુક વસ્તુ શેર નથી કરી શકતા એ આપડણે દોસ્તને જ બતાવી શકીએ છેએ. એટલે એક ફ્રેન્ડ હોવો એક ખુબ જરૂરિયાત ની વાત છે.
એ તો તમે કીધું બરાબર. ફ્રેન્ડો હોય છે. ઘણા બધા હોય છે. પણ એમાંથી અમુક એક બે એવા એક બે સાથે આપડી એવી બધી એવી દોસ્તી હોય છે, કે તેની સાથે તે આપણે છે, ને આપણે આપણા મનની કે આપણા દિલની બધી વાતો આપણે તેને એકદમ અ ફ્રી માઇન્ડ થી આપણે એને કરી શકીએ છીએ. તો આપણને પણ આપણું થોડું મન હલકું થઈ જાય છે.
સાચું કીધું તમે એ એ ફ્રેન્ડ એવી વસ્તુ એવા દોસ્ત હોય છે કે જે આપણે કોઈ પણ વસ્તુમાં જજ નથી કરતો જયારે આપણે કોઈ પણ બીજા વ્યક્તિને વાત કરીએ તો એ આપણને અલગ રીતે જ જ કરતા હોય. છે જે આપણે આપણી સામે કઈ ઓર છે અને આપણા પાછળથી પણ કઈક ઓર છે. એ આપણને ખબર નથી હોતી, પણ જયારે એક આપણો દોસ્ત છે. એને આપણે વિશ્વાસ મૂકીને આપણે કોઈ પણ આપણા દિલ ની વાત કોઈ પણ વાત તો આપણે એને ભરોસા પાત્ર હોઈ એટલે આપણે એને કહી શકીએ છીએ. જ્યારે બીજા વ્યક તીમાં તએ આપણે થોડુંક વિચારવું પડે છે.
હમ્મ એ તો એકદમ બરાબર કેવો તમે. દોસ્તી કોને કેવાય મતલબ છે ને આમ આપડે કઈ બી અહ હોય તો આપડે તેના એ બિંદાસ કહી શકીયએ છે. આપડે હવે ફરવા પણ જવાનું હોય તો અહ એ આપડે છે ને બધા સાથે મળીને પ્લાન કરીએ છીએ બધા ભેગા થઈને અહ આપડે એક જગ્યાએ બેસીને વાતો કરીએ છીએ. કશે બી ફરવા જવાનું હોય, તો બધા ફ્રેન્ડો સાથે ભેગા મળીને કરીએ છે વાતો કરીએ છીએ. છ દિવસ તો અમે આ જો હવે વારના સાત દિવસ હોય તેમાં છે ને સોમ થી શનિવાર સુધી તો આપણને એમ બી પરિવાર માંથી આપણને ટાઈમ મળતો નથી પણ રવિવારે શું કરીએ છે ને બધા દોસ્ત સાથે મળી ને સાંજના ટાઈમે બધા સાથે મળીને ફરવા જઈએ બાર પછી બહાર હોટલ નું ખાઈએ છ છે. બાર અહ બધા સાથે ભેગા મળીને જમવા જઈએ છે. ને રાતના મોડી રાત્રે સુધી બેસીને એટલી બધી વાતો કરીએ છીએ ને તો ક્યાં ટાઈમ જતો રે એ ખબર પણ નથી પડતી.
સાચું કીધું તમે. અમુક અહ અમુક અહ દોસ્ત કે દોસ્તી એવી હોય છે જે ભલે એક સાથે નથી રેતા એટલું બધું મળતા નથી પણ એ લોકોનું કનેક્શન બોન્ડિંગ જ એવું હોય છે કે એ ખાસ વ્યક્તિ જેવું હોય છે. કે આપણે ભલે અહ રોજ મુલાકાત ન થતી હોય, કે રોજ મળવાનું ના થતું હોય, પણ એની સાથે જે આપણો સંબંધ હોય છે જે દોસ્તીનો એ કાયમ માટે રહેલો હોય છે. અને વધારે ખાસ હોય છે એમ. કે આપડે તો અહી પણ અમ્મ જો પ્રશ્ન હોય, કે કઈ પણ દુઃખ હોય કે કઈ પણ વસ્તુ હોય તો આપણે એને જણાવ્યા વગર આપણને જે આમ રાહત મળે છે. જે બીજા વ્યક્તિને આપણે કહેવામાં થોડાક અચકાતા હોય છે.
હા એ તો છે જ. દોસ્તી તો મતલબ એવું હોય છે, કે મતલબ આપણે ઘરમાં પણ હવે છે ભાઈ બેન હોય છે. મતલબ બધા હોય જે પરવારમાં પણ આપણે એવી વા એવું કોઈ હોય છે સુખ દુખ આપણે છે. ને ખાલી ફ્રેન્ડ સાથે જ આપણે તેને અહ શેર કરી શકીએ છે. એટલે મતલબ દોસ્ત પણ છે ને આવો એક બે દોસ હોવા જોઈએ કે દોસ્તી નો આધાર જ છે ને શું વિશ્વાસ હોય છે અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ આપણે આહ બધું આપણે આપણી બધી વાતો એને કહી શકીએ છે. તો સા ચે મિત્ર મિત્રો એ શું એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ એમ. કે એ એના પોતાની એક બી વાત એવું એ કોઈ પણ વાત હોય તો તેને કહી શકે.
એકદમ સાચું કીધું તમે. જે દોસ્ત હોય છે તે આપડે એમ કહીએ, આપડે એમ કહી શકાય કે આપણેે એમ કહી શકીએ કે એ આપણા અહ વિશ્વાસ પાાત્ર વ્યક્તિ હોય
હા એ તો છે જ. દોસ્તી શું અહ આમાં આમાં લાઈફમાં એક અલગ જ એનું અહ એટલે દોસ્તીનું મતલબ છે ને જીવનમાં એક અલગ જ હોય છે મહત્વ. દો આહ આપડે છેને આમ કોઈ પણ અહ અવે છે ને મેં તો એવું છો કે છોકરાઓને પણ એવું જ કું કે તમે છેને જીવનમાં એવા દોસ્ત બનાવવા જોઈએ કે તે તમને છે ને મતલબ અહ ક્યારેય પણ આહ એકલા ન મૂકે આમ જયારે હોય ત્યારે તમારે કોઈ પણ આહ વસ્તુમાં તમારો સાથ આપે આવી રીત તે મેં છોકરાઓને પણ એ જ સલાહ આપું છું કે દોસ્ત એવા બનાવો કે તે તમને ખોટી સંગતમાં ના પાડે ખોટી આદતો ના શીખવાડે કોઈ પણ હોય તો તમે સારા ફ્રેન્ડસ જ બનાવવાના એવું બધું હું તો મારા છોકરાઓને શીખવું છું.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે દોસ્ત પણ હોવા જોઈએ પણ એ પણ એવા કે આપણને જાણી જોઈને જે મુસીબતમાં માં પડતા હોય પાડતા હોય એવા દોસ્ત ના હોવા જોઈએ અને આપણે જોઈ કે આજકાલ તો એવું જ બધું બની રહ્યું છે કે એક દોસ્ત હોય એની ખરાબ આદત ના લીધે જે આખો જે એનું જે સમૂહ હોય તે બધાને એ એ એના બરોબર બનાવી દે છે એક જે ખરાબ દોસ્ત કે એની સંગત થી.
એજ તો. ના હવે જીવનમાં પણ કોઈ પણ સફળ તા મેળવવા માટે આપણને મિત્ર પણ ખૂબ અહ હોવા જરૂરી છે આપણને કોઈ બી કામ કરવું હોય તો આપણા ફ્રેન્ડસ લોકો આપણને હેલ્પ કરે છે આપણી મદદ કરે છે કોઈ પણ એવા નંબર એ કોઈ પણ એવા આપણને કામમાં પણ એવું હોય કે આપણને આપણા દોસ્ત ની જરૂર પડી છે ત્યાં પણ તે આપણો સાથ આપે છે પણ એવા છે ને આમ બધા ફ્રેન્ડો માંથી એવા એક બેજ દોસ્ત હોય છે કે જે આપણે આટલી બધી મદદ કરે છે તો એવા દોસ્ત રાખવા ખુબ જ જરૂરી છે
સાચું કીધું સાચું કીધું એકદમ કે આપણે બધા જોડે તો એવી રીતે ના રહી શકીએ પણ જે દોસ્ત જોડે આપણેે એકદમ વફાદાર હોઈએ અને એના સુખ દુઃખમાં પણ હળીમળીને રહેતા હોય છે એ બહુ મહ ત્વ ની બાબત છે કે આપણે આપણેે પણ એવા એક દોસ્ત બનાવા જોઈએ અને આપણે પણ પોતે બનવું જોઈએ કે જે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે દિલ ની વાત કર તા હોય કે એના જે સુખ દુઃખમાં આપડે ભાગ લેવો જોઈએ અને જે ખરા સમયે જે મુસીબત નો સમય હોય એમાં તો જરૂર ચોક્કસથી આપણે એને હવે સમય આપવો જોઈએ
એ તો છે જ મારા તો જીવનમાં મા ત આવા એક બે ફ્રેન્ડ છે તો અમે લોકો શું કર્ણાટક રહેતા હતા તો ત્યાં મારા એટલા બધા દોસ્ત છે મતલબ તેમાંથી એક બે ફ્રેન્ડ એવા છે જે મારાં એટલા સાચા મિત્ર છે કે હું મ તો હવે છે ને ગુજરાતમાં રહેવા આવી એ લોકોને મતલબ આમ છે ને હવે એવું થાય છે કે જીવનમાં કઈ મહત્વ જ નથી કારણ કે દોસ્ત શું પાસે હોવા જ જરૂરી છે હવે દૂર દૂર થઈ ગયા તો એ લોકોને પણ એટલું બધું ફીલ થાય છે ને તો જે ફીલ થાય છે ને તો એને જ મિત્રતા
સાચું કીધું તમે
એમ
હા દોસ્ત ભલે દૂર હોય પણ એ આપણને જયારે એના અ દુઃખના સમયમાં પણ આપણને યાદ કરે અને સુખના સમયમાં પણ આપણને યાદ કરે ને એજ સાચો મિ મિત્ર કહેવાય હા જયારે આજકાલ તો બધા વ્ય બીજા નો ઉપયોગ જ કરતા હોય કામ પોતાનું
હા બસ પતી ગયું એજ તો એટલે લાઈફમાં એવા મિત્રો હોવા જરૂરી છે
હા જે એક દોસ્ત જ હોય છે જે એની દોસ્તીના કારણે છેલ્લે સુધી આપડી સાથે રહેલો હોય છે અને આપડી અ સુખ દુઃખમાં પણ સાથ આપે છે અને આપણે મુસીબતમાં પણ પડતા અટકાવે છે જો કોઈ વાર આપણાથી પણ કઈક ખોટું થયું હોય તો એ આપણને ટોકીને ત્યાંથી અટકાવે છે
હા એ તો છે જ સાચા મિત્ર ને આપણને કઈ પણ આમ આપને એકબીજા પર ગુસ્સો કરવો હોય ને તો તેમાં પણ આપણે હિચિહી ચકાતા નથી એકબીજાને આપણે એકબીજા પર આવી રીતે હક જમાવીએ છેએ કે મતલબ હા તો એક એકબીજા ને પણ એવું ખોટું પણ નથી લાગતું એવા મિત્ર પણ છે
હવે હું મારી વાત કરું તો મારા સ્કૂલ ફ્રેન્ડ પણ ઘણા બધા હતા એમાંથી અમુક એક બે ફ્રેન્ડ્સ છે જે અત્યાર સુધી મારી સાથે છે અમારે ઘણા ટાઈમથી વાતચીત તો થતી નથી પણ હમણાંથી વાતચીત થવા લાગી છે તો ઘણી બધી એમ થાય કે અમે લાઈફમાં જે સમય સાથે હતા એ ઘણો બધો અમારે મહત્વનો હતો એમ
હમ એતો છે જ કઈ નહી ચાલો મળીએ આપ આપડે પણ
હા ભલે ત્યારે આવજો
ચાલો.